કેવું ઘરે છો કે બાર?
અરે ઘરે જ છું.
ફ્રી છો તો વાત કરીએ.
અરે હા હા ફ્રિજ શું મે બોલો બોલો
એટલે કઈ નહિ અરે કઈ નહી આવે ફ્રી જોબમાંથી ફ્રી પડ્યા હતા વાત કરીએ મેં કીધું
હા બસ આજકાલ મને બહુ ગંદકી દેખાતી છે જીવનમાં એવું લાગે છે.
ગંદકી જીવનમાં અને સિટીમાં બંને દેખાઈ રહી છે ભાઈ
પાછા આપડા બરોડા માં રહતા છે.
સંસ્કારી નગરીમાં ગ્રીન સિટીમાં રહી રહ્યા છે આપણે એમ તોય આપણાને ગંદકી દેખાઈ રહી છે ને શું કરીએ પણ હવે કોર્પોરેશન વાળા કઈ કામ કરી રહ્યા નહી
હા
બોલો બોલો તમે શું કહી શકો આની પર
હા ગંદકીને લઈને તો શું વાત કરીએ હવે સરકાર તો કેટલી આયોજન આયોજન કરે છે પરંતુ હવે નાગરિકો ધ્યાન આપતા નથી તો પછ શું કરી શકે
સરકાર તો શું કામ કરે છે સરકાર તો પૈસા લેવાથી મતલબ છે કામ તો કરે છે એમ તો જોયું ગણીવખત કામ બી કર્યું સરકારે પણ આપડ નાગરિકો જો સમજતા નહી તો સરકારે શું કરી લેવાનું બિચારી
વાત તો તમારી સાચી જ છે.
હમ
અને આ સ્વચિત તાને કારણે લોકો બીમાર પણ બો રહે છે એવું લાગે છે.
સ્વચ્છતા તો સ્વચ્છતા જ ના હોય તો જો મચ્છર ઉત્પાદન થાયપા માખીઓ વધેરેક દરેક ટાઈપ ના જીવ જંતુ વધે તો એ કેવું આપડે ખાવા બેઠા હોયને ગમે ત્યાં આવી ગયું હોય ડીસમાંબિસમા તો ખાવા પેટમાં જાય એટલે આપ ફૂડ પોઈઝનિંગ થાય ફૂડ પોઈઝનિંગ લીધે લોકો બીમાર પડે સમજ્યા તમે
આના કારણે ડોક્ટરોને તો મુનાફો થાય ને કેટલો ફાયદો થાય નફ ન
પણ બટ શું કરી હ કોઈ ઓપ્શન નહી આપણી પાસે આવી લોકો આપડે સમજવા તો કરી પણ લોકો સમજતા નહી તો શું કરીએ હવ
એવે એમને લાગે ગ કિંમા રહેવાનું ગામ્યું આદત પડી રહેલી છે એમને
આદત તો કેવું આ શું થઈ જશે લોકો હવે કે બસ નાખી દઈ ને લઈ જશે લોકો હવે પણ શું કરે કોઈ લેવા જ નહી આવતું ગંદકીને કોઈ સાફ કરવા નથી આવતું
અરે આવે તો છે આ મહાનગરપાલિકા ની ગાડી સવારે આઠ સાઢા આઠ જોગે
તે તો ટાઈમ ટુ ટાઈમ આવે છે ને પછી કઈક બધા એક બે દિવસ એકાદ આ દિવસની ગંદકી હોય અને અચાનક ફેંકવાનું થય હોય તમારે તો પછી એ તો લોકો રોડ પર જ ફેંકી દે છે ત્યાં બીજા ગાડી કઈ આવે જ છે